હલો શુંકાર
કઈ નહી
હેપી બર્ડે
થેન્ક યુ
આજે તારો બર્થડે હતો ને
આજે નહી બે દિવસ પેલા હતો
મેં તો આજે જોય રટસ
બરાબર તો થોડું લેટ થઈ ગયું હશે
શી ખબર એટલે આ સ્ટોરયમ થ એવું બતાવો ને બે દિવસ પેલાનું બતાવી દે એવું થયું હશે તો
હા એવું જ હશે
કેવો મનાય બર્ડે
બધા કઈ લોકોને બોલાય ને ઘરે નાની પાર્ટી રાખી હતી કેક લાવી દીધી અને બે ત્રણ જૂના ફ્રેન્ડોને બોલાયા હતા
અમને તો પાર્ટી આલ નહી અમને તો પાર્ટી બાકી હો
હા હા એ તો મળી જશે મળશું તારે
એ ફરવા ગયા ત કે નતા ગયા
કસે ગયા જ નતા ઘરે બધું બનાવી દીધું તું અને કેક બહાર થી લાવી તી અને ડેકોરેશન ને કઈ વધારે નું ખાલી પાછળ હેપ્પી બર્થ ડે વાળું લગાવી દીધું તું અને જે જૂના જૂની ફ્રેન્ડો હતી એ આ હતી, બીજા બાકી બધા ફેમિલી વાળા હતા.
બાર કેફે ના જોઈએ, તો બઉ મસ્ત ડેકોરેશન હંગા કેક આલા હોય ને એ. બર્થડે મનવા ના જય
બર્થડે કોઈ સરપ્રાઈઝ હાલે તો મજા આવે, બાકી પ્લેન કરીને શું મજા આવે કે આપડે પોતાનો બર્થ ડે પોતે જ પ્લેન કરીએ,
મને તો ખબર નથી બર્ડેને ક હું તો આપો દે સરપ્રાઈઝ
આ હા એ તો બીજી વાર.
હું તો ભૂલી જ ગઈ ત આ વખત બર્થ ડે આ તો મને જોયું ત એટ એટલેમ મક બર્ડે હલાાગે એટલે ફોન મિસ કરવા દે.
હા હા વાંધો નહીં
મજા આ એક નની બડ્ડે.
મજા તો આવે જ ને વરસમાં એક વાર આવે. બડ્ ડે ન એક મહિનો બાકી હોય, એટલે આાગો કે હા હા એ હાજી એક મહિનો ક્યારે જશે. ક્યારેય જશે નાઈને જથ્થો હોય રહ્યો.
હા બર્ડે દિવસે બહ એમેન્ટ હોય, કે આપડે આખા વર્ષમાં બ્ ડે બર્ ડે કરતા હોય હવે બ ડે આપો આખો દિવસ ન સ્પેશિયલ ડે હોય આપણો.
તો પછી. હું કસે ગઈ નથી, ઘરે ને ઘરે જતી બધી ફ્રેન્ડો ઘરે આવીઈ હતી મારા.
એ કેટલી ફ્રેન્ડો આ હતી એમ તો.
બે ત્રણ હજાર દ જે ખાસ છે.
તો તો ચાલ મજા આય હશે, એમ તો નઈ
હા એમ તો મજા જ આઈ હતી.
કઈ ગિફ્ટ મળલાક નહી,
હા, બે ફ્રેન્ડો હતી બે બીજું તો શું હોય.
સુગિફ્ટ વાલી
વોચ એન્ડ ફ્રેમ
વત તો સારી હશે ને
હા, અને ફ્રેમમાં આમાં ત્રણેના જે બધા ક્યુટ ક્યટ ફૂડંદર
ચાલ આપણે નાના એટલે આપડે કોકની રીક્ષા મા જતા. તો કે બ હતા ન નાના નાના હતા, આપડે કોકને ખબર હોય કે બર્થ ડે હતો આજનો ગુલાબ કરી આજનો બર્થ ડે એમ કરી, અમને પ્રાર્થના વચ્ચે જ ઉભા રાખતા બધા બધા વિદ્યાર્થી ટાળી વગાડતા ને બરડે વિશ કરતા શિક્ષક આશીર્વાદ દેતા, બધા છોકરાને ચોકલેટ આપતા બહુ મજા આવતી સ્કૂલ મા બર્ડે મનાવવાની એમ
હા ભાઈ જય્યારે ચોકલેટ આપવા જવાનું હોય, ત્યારે ટીચર કે કે તમારું ફ્રેન્ડ હોય એને લઈ જવ ભ ભાઈ ત મને લઈ જજે મને લઈ જજે મને થોડી વધારે ચોકલેટ આાલજે એવુ કરતા
હ અહ બહુ મજા આવતી અમુક ક મન ના લેજ પછી બર્ડે ડાડે પછી કે મન ના લેજ આમ બધા ન્યુઝ એટલે બધી છોકરી પાસે ના બોલતી ને તો આપડે ભેગી થવા આવે નકર આમ તો ઓમ જતી રે ને ઓમ જતી રે હવે બડે દિવસે બધી આવે બધી પાર્ટીઓમાંગ પાર્ટીઓમાં વધધી
હા પેલા ના દિવસો તો અલગ હતા હવે તો બર્ડે પર ફરવા જઈએ ક્યાં તો ઘરે રહીએ પછ બધાા થાય એટલે પ બડ ડે ની કો એક્સાટમેન્ટ નાખી શું મો ત બર્ે કરી બે બે
હા નાના હતા એટલે એવું થાઈ બર્ડે હ બર્ડે હ બર્ડે આ મમ્મી પપ્પા બર્થ ડે એવા ઉજવતા ફરવા લઇ જતા ચોકલેટો લાવતાને બધા દાદા-દાદી બધે બધા ને કે હતા કે બર્થડે બર્ડે અમારે ઘરે આવજે અમે ઘરે આવજે તો પપા પાર્ટી હલતાધા
હા પહેલા તો એક દિવસ પહેલા ઉંગે ના આવતી કે કાલે બર્થડે હૈ ઉંગેવુ નહી આખી રાત જાગી સૂન સવાર ક્યારે પડી જાય. કપડા લાવવાની ઈચ્છા હોય કે કપડા લેવા જઈએ એવું થઇ છે કે મહિના પેલા જ કપડાં લઇન મૂકી દઈએ. પણ પ એકિવ કપડા આવે તો એક દિવસ પેલા જ આવે.
હા અ ત તો બધા બડ્ડે હવે સોશિયલ મીડિયામાં થઇ ગયા. બાર વાગીે એટલે બધા ફ્રેન્ડો વિસ કરી દે એવું ના થાય કે ઘરે જને હવે ભેગા થઈને બર્ડે વિસ કરીએ. બાર વાગે એટલે બધા ફ્રેન્ડ બર્થડે વસ કરી લીધો. સ્ટોરી મેલી આપે કોકની સ્ટોરી મે બ ડે ની તો જ આપડે કોક સ્ટોરી મેલા હજ સ્ટોરી નો વ્યા થઈ ગયોક પેલો તો મેલવાની બાકી નઈ મેલવાની સ્ટોરી.
હા એ તો રેવાનું જ પણ શું કરવાનું હવે એ બધું કંટાળો જ મું કંટાળો જ આવે એ બધું કરતા હ.
હા. ના ના અત્યારે તો બર્ ડે હાર હતા મોટા થાય ગાર બર્ ડે ગમતાય નહિ ખાલી એમ લાગે બર્ ડે હ. એમ ક બે લાઈ કરી દેવાનું ઉજવી દેવાનું.
હા કોલેજ ચાલુ હોય તો કોલેજ માંથી બધી ફ્રેન્ડ ઓનલાઈન જવાની પડે. અ્યારે તો વેકેશન એટલે કોલેજ બારે શું જવાનું.
ના અંધ ખુલ્લી હોય તો બધી ફ્રેન્ડ આવે ખરી આપણી સાથે આવી ફરવા બ ગઈ પણ અત્યારે રજાઓ એટલે ક્યાં જવાય.
હમ.
બર્ ડે તો બ નાના જ હતા ને તારા જ બર્થ ડે સારા હતા. તમે કેટલા વરસ થ આ બર્થડે?
અ મારા એકવીસ વરસ થયા
ઘડી એકવીસ વરષ થઈ જ ગયા ને નાના એવું લાગે કાલ જ જન્મ્યા હશે.
હમ. રેવાનું આ તો એક વરસ ઓછું થાય એવું માની લેવાનું બીજું શું.
હા હા. આપડે બર્થ ડે હોય બર્થ ડે પણ એવું નઈ વિચારતા કે એક વ્યસ્ આપડે ઓછું થયું
સારો જાય તો એવું કે હા બર્ડે આપડે મોટા થઈ ગયા ના સારો જાય તો ખેડો એક વરષ ફટી ગીયું.
હા એવું થાય જ
એ તો રેવાનું જ ને બાકી કેક બેક નો ઓર્ડર તો એક દિવસ પહેલા જ આપવો પડે. અને એમાં આપે ફેવરેટ કેક ના મળે તો પછ ઈચ્છા જ મરી જાય તો પાઈ આપણે બધે ભમવું પડે કે આ ફ્લેવર ની છે છે તો કરો એવું.
હું તમારા બર્થ ડે હતો ને તમે ઘરે બનાવી હતી કે ચોકલેટોને બિસ્કીટોને બધું લાવ ને ઘરે બનાવી હતી. કેક.
હા પણ મને ઘરની થોડી ઓછી ભાવ હોય એટલે.
ના અમે બધું ચોકલેટો બધું અલગ અલગ ફ્લેવર બધું નાખે તો એટલે મજા આવતી હતી.
પાઈ ઘરે કઠલા કોણ કરે બધી ફ્રેન્ડો આવે ત્યારે કેક કોણ બનાવે્યા હવે એના કરતા અમે લાવી દીધી ત તરત જ.
આ મારે મમ્મી હતી મામી એ બનાવી આપી હતી ક કે એટલે વાંધો જ ના આવ્યો એટલે ઘરે બનાવી દીધી.
ઘરે બનેલી કેક મન પેલા થી થોડી ઓછીજ ભાવે. હું તો બહાર ન જ પ્રેફર કરું વધારે.
ને અમારા ઘરે બનાવી. કેક ન કેક બનાવી હતી ને ભેળ બનાવી હતી બધા છોકરાઓ હતા નાના નાના ભેળ આપી હતી. કેક લાવી તી એવું કરી તું બહાર ડેકોરેશન કરી તું
ડેકોરેશન તો અમે કર્યું તું આ ફેર પણ કઈ વધારે ને ખાલી હેપી બર્થ ડે ટેબલ ઉપર મેટ બીછાય કેક કાપી થોડા ફોટા પાડ્યા થોડી વાતો કરીશ ફ્રેન્ડો જોડે પછી ટાઈમ થઈ ગયો એટલે બધા પોતપોતાના કરે છે તારે રાતે પડી ગઈ ને સુું ગયા બીજા દિવસે હો ઉગી ગયો.
હા તો વસ્તી ખાલી હે ને ફોટા પડાવો ખરી કારણ કે બધાને એવા કે ફોટા અસ્ત મસ્ત બધા ફોટા પડાઈશું. પછી બધા નામ મેકલી દે કે માર બરડે હે બે રીલ બનાવી મોકલજો.
અત્યારે તો એનું ફોટાને તો બહુ વધી ગયું કે સારો ફોટો હશે ને એ જ આપીશ ને તો નહી આપું એવું.
હા બરડે ઉપર એ કે હ ફોટાની સ્ટોરી મકવાની બાકી જૂના ફોટાની સ્ટોરી મૂકવાની જ ની. પેલા કે આવું હતું જ, પેલા તો કશું ફોને ફોન હતા ખરી પણ આ બડે વિશીશ ના હોતું બધું જે હોય બધું હાજ મિલાઈન કરે કે હેપી બર્થડે હેપી બર્થડે. આપને લાગે ખાલી કે કોઈક આપ બર્થ ડે વિસ કરે બધું ફોર્માં થઈ ગયું હોય બર્થ ડે નું. એટલે બરડે નો હવે એક્સાઈટમેન્ટ જ નહી હોતો કોઈને.
હોય ને તમારે જોડે વધારે લોકો હોય તો એક્સાઈ એક્સાઈટમેન્ટ હોય. વધારે લોકો તમારા બરડે ઉપર આવે, તમને બહાર લઈ જાય, તમે ફરો તમારી ફેન્ડો જોડે. તો મજા આવે પણ કોઈ હાજર ના હોય ને તો પછ તમને એકલું એકલું લાગે ઘરે કે હવે કોના જોડે જઈશું એના કરતા ઘરે જ મનાવી દઈએ મમ્મી પપ્પા જોડે.
હા, મારી અમુક ફ્રેન્ડો હોય ને લઈ જાય આપડે બાર પણ અમુ તો ના પાડું હું બહાર નહી જવું એન કરતા ઘરે જ મનાય ઘરે મમ્મી પપ્પા હોય, દાદી દાદી હોય એમના જોડે કેક કાપીએ આ બાર એકલા એકલા શું કેક કાવા બાર કોઈ આવે નહી મમ્મી ના, પપ્પા ના આવે કોઈ ન આવે. બાળકો આવત ની ઘરે હોનતા હોય ભાઈ, બહેન હોય બધા મહેલા ના છોકરાઓ હોય. તો ઘરે ભરાઈએ તો બધા આવત ખરી બહાર તો કોણ આવારનું?
પેલા તો અમે કોલેજ ના પહેલા બે વર્ષમાં તો જતા હતા ઘરે એ મનાવી ને, બાર મનાવી એવું બે બે બાજુ.
બન્ને સાઈડ બડે એમ?
હા, એટલે કોઈને ખોટું ના લાગે ના ઘર ના ના બહાર ના ને એવું.
હું તો મારી ફ્રેન્ડ બધી ઘરે બોલાવી લેતી હતી મ ઘરે આવી છેને બર્થે બનાવીશ, ઘરે બનાવીશ. મજા આવશે.
ના અમે તો ઘરે મનાવતા અને બારે મનાવતા એવું.
ચાલો આમ તો બંને સાઈડ થઇ જાય બંને બાજુ ફેમિલી એ ખુશ ને ફ્રેન્ડોય ખુશ.
હા અમે એક વાર બડ ડે એક વાર ખર્ચો કરવાનો હોય તો બધા ઉપર કરી દે. કોઈ એવું નથી કે તમારા બર્ડે માં આવું હોય તો તમારા બર્ડે માં કેમ નહી.
હા આ બર્થ ડે નું તો બડે જ બડે પેલાના જ બહુ હતા મસ્ત.
અત્યારે તો ફોર્મેલિટી થઈ ગઈ છે એને ગિફ્ટ આપી એને આપીશું. જેને નહી આપ્યું એને નહી આપ્યું, જેને બોલાયા હતા એને બોલાયશું એવું.
હા મારે હને મારે બર્થડે હતો ને મારી ફ્રેન્ડ કેવું કરીયું હતું મા એક વખત મેં એમ ગિફ્ટ આપ તી તું. તો શી ખબર હોત તમે હારી આપી તી તો તૂટેલી હશે આપ દુકાનદારે તૂટેલી પેક કરી દીધી અ મન ખબર નતી કે ટૂટેલી હે મે ત ગિફ્ટ આલી મન કીધ ધૂ નહી તૂટેલી આલી તો પાછી પાછી માર બરડે હતો ને એ ગિફ્ટ વચ મન આપી દીધી તોણ ખબર ના પડે કે વોચ તૂટેલી આપી આપડે.
એવું તો રેવાનું અમુક હોય એવી ફ્રેન્ડો.
મારે બધા બર્થડે હારા ગયા પણ આ મારા બર્ડે માંને એટલું બગાડ્યું તું આપણ કેવું જોઈએને કેવું તૂટેલી આપી તો આપણે બદલી આપીએ પણ આ તો તૂટેને તૂટેલી હોય મને પાછી ગિફ્ટ આપી દીધી.
એવું હોય ને કે હાથે કરી ને આપી હોય, અમુક હોય એવા.
પણ કેવું તો જોઈએ ને કે તૂટેલી હતી બદલી બીજી આપી દેજે મેં કીધું હા આપી દઈશ. તો આપડે આપી દઈએ તો આ તો ટૂટેન ટૂટેન પાછી આપ આપે ઇન્સેક્ટ ના થાય બધી
હમ્મ, તો તે કઈ કીધું તું કે તૂટે લઈએ એમ?
ના બેે તો મેં લીધી જોઈ ખોલી તાર ખબર પડી. કે તૂટેલી હે પછી મને લાગી હું વારી વોચ મારી જ આપેલી. પછી ખબર પડી મુ તૂટેલી વોચ હશે કદાચ એટલે પાછી આપી હશે.
હમ્મ જવા દેવા એવા બીજું તો શું કરીએ.
હ મારી બીજી ફ્રેન્ડો આવી હતી એટ મસ્ત મસ્ત ગિફ્ટો આપ્યા તા બધા. પાંડા આપ્યા ત ચેન આપી તી એટલે બઉુ મસ્ત ગિફ્ટ આપ્યા હતા પણ એ તો ખાલી વોચ નું હતું બસ એટ જ સાઈડમાં રાખી. હવે બજારું ના ખલું કર માધા
હા એક સાદી માટે એક સાદી વોચ માટે શું આટલા માથાકુડ કરે. લે લઈ લીધી.
હવ લઈ લીધી મેં કીધી તી શોખ પડી એ તમારે બીજી ફ્રેન્ડ પાંડા ચેન આપી બઉ મસ્ત આવે.
અમુક સારી હોયને અમુક ના હોય બધા એક જીવતું ના જ હોય ને.
હા બધા એક જેવા એટલે જ ને.
હા તો પછી.
હારું બડે આલજો પાર્ટી હો પાછા
હા હા મળી એટલે મળી જશે
હારુ હેડો મૂકું
હા.